હેલો, હા રૂપલ બેેન કેમ છો? કઈ નહી બસ બેઠી હતી. બરાબર. કેવું ચાલે ઘરમાં બધું?
શાંતિ ચાલે છે. થોડા ખર્ચા પાણી ને એના માટે નોકરીમાં દોડધામને એવું બધું રહે છે.
બરાબર શું થયું?
આ જુઓ ને અત્યારે બીમારી આવી ગઈ છે ઘરમાં મને મમ્મી ને પપ્પા ને પણ હવે પ્રાઇવેટ હોસ્પ હોસ્પિટલમાં જવું આપ આપડા માટે તો અફોર્ડેબલ છે, જ નહી ને
હમ બરાબર એમાં કેવું છે, કે આપડા મધ્યમ વર્ગના લોકો માટે બધું વિચારીને જ કરવું પડે એમ થાય.
સાચી વાત છે અને કોઈ સરકારી હવે આપણે રહ્યા ઓપનમાં તો ઘણી બધી સરકારીના લાભ નથી મળતા જે આપણે મધ્યમ વર્ગ આપણી ઇન્કમ ઓછી પણ આપણેે એ લાભ થી વંચિત રહી જઈએ છીએ.
અરે આપડા ભારતની અંદર તો જે ઓબીસી કેટેગરીના છે, એ લોકોને પણ અમુક લાભ નથી મળતા તો આપડે તો ક્યાં આઈયએ.
એજ તો હવે આપણેે જેવા લોકો લોકો કે જેના ઘરમાં ફક્ત ને ફક્ત કમા વાળું એક જ છે, અને કોઈ સરકારી લાભ નથી તો પછી જીવન ગુજારવું ઘણું બધું મુશ્કેલ થઈ જાય છે ને એમાં મોંઘવારી દિવસે દિવસે તે જોવાને કે એટલા બધા ભાવ વધતા જઈ રહ્યા છે.
સાચી વાત છે હ અને એ પાછું યુદ્ધના કારણે તો હવે બધું જે છે એ શું ના શું થઈ રહ્યું છે એમ ક્યાંનું ક્યાં જઈ રહ્યું છે.
પેટ્રોલ ડીઝલ જે આપડી હવે તો. કહેવાય ને કે જરૂરિયાત બની ગઈ છે કાયમી જરૂરિયાત બની ગઈ છે એવાના ભાવ વધી ગયા છે.
હા સાચી વાત છે મતલબ દરરોજ આવવા જવાને બધું કરવા માટે આપણેે જે છે એની જરૂર પડે છે અને એજ હવે.
હવે ગેસના બોટલ હવે આપડે તો એટલા કેપેબલ જ નથી. કે આપણા નામે કનેક્શન હોય. આપણે સિંગલ બોટલ લાવીને. ચલાવવાળા એમાં પણ ભાવ વધારી દીધો છે અને પાછો પચીસ દિવસનો સમયગાળો હવે જે ઘરમાં પાંચ છ વ્યક્તિ હોય એનું સવાર સાંજ જમવાનું બનતું હોય તો બોટલનોો તો વપરાશ રહેેવાનો જ ને.
કેટલો ભાવ કરે બોટલનો?
બોટલમાં નવસો રૂપિયા ઉપર થઇ ગયું છે. વધ્યા ત્યારે ક્યાં બે હજાર. ચૌદ માં છસો માં મળતો હતો.
ઓહો બરાબર બધાના ભાવ આસમાનમાં ચડી રહ્યા છે એમને.
અને શાકભાજી ના ભાવ. પણ દિવસે દિવસે વધતા ગયા છે આ ક મોસમી વરસાદના કારણે.
હા બધું બહુ નુકસાન થયું છે ખેડૂતો ન પણ અને એક તો ખેડૂતોથી આપડા સુધી આવતા વખતે વચ્ચે જે હોય એ પેલા માર ખાનારા હોય. એટલે પછી એ લોકો ના લીધે પણ વધતું જાય અને એમાં એ લોક લોકો તો આવું રાહ જોઈ ને બેઠા હોય કે આવી તક મળ લે એટલે પછી આપડણે લૂંટી લઈએ એમ.
હા અને ઘણા લોકોએ તો શું કર્યું હોય છે કે પેલાથી ખાસ એવો સંગ્રહ કરી દીધો હોય છે અને સંગ્રહ ખોરી કરીને જયારે વસ્તુની અછત સર્જાય ને ત્યારે એ લોકો બ્લેકમાં ડબલ ભાવે વેચી નાખે છે.
ઓ એના કારણે પણ મોંઘવારી વધે ને આપણા ભારતમાં તો ઘણું બધું એવું થઈ રહ્યું છે એમ. મેં જયારે બીજા દેશમાં જે રહ લોકો પાસેથી સાંભળ્યુંને કે અમારે તો આરોગ્ય ની આટલી આમ વ્યવસ્થા મળી જાય વગર કોઈ ખર્ચે અમને આવી રીતના કઈ બી એમરજન્સી હોય તો અમને જે છે તાત્કાલિક સારવાર મળી જાય તો એવું થાય કે આવું ભારતમાં ક્યારે થશે એટલ ટેક્સ ભરવા છતાં પણ આપણે એમના એમ જ આપણે ગુજરાન ચલાવવાનું જિંદગી ચલાવવાની એવું થાય પછી આપણને
અને તમે જોવ છો ત્યાંની હોસ્પિટલો કે દવાખાનાઓ કે સામાન્ય દવાખાનાઓ પણ આપણને એવું લાગે કે મોટા મોટા પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા હોય ને એવું સરકારી દવાખાના હોય છે ત્યાંના કે ત્યાંની સુવિધાઓ કેટલી સારી ઉચ્ચ લેવલની હોય છે.
હા એ પણ સાચી વાત છે અને સુવિધા અને બીજી બધી જે વ્યવસ્થા હોય છે કે એમને કોઈ બીજી કોઈ સમસ્યા થઈ હોય કે કોઈ એમના ઘરમાં ચોરી થઈ હોય એવી કોઈ હોય તો બી તરત પોલીસ જે છે તરત તહીં આ આવી જાય આપણા ભારતમાં તો કાનૂનનું જેટલું બધું ધીમું છે ને કે હવે શું કેવું અને બીજું પણ સરકાર જે છે એમના ટેક્સ નો રૂપિયો એમને પૂરેપૂરો પાછો આપે છે આપણે અહીં લોકશાહી છે તો પણ લોકોની વ્યવસ્થા નથી મળી રહેતી
એજ તો હવે આ મોંઘવારીમાં આપણે ખાવું પીવું શું આપણેે તો સંગ્રહ ખોરી એટલે કે સંગ્રહ પણ નથી કરી શકતા કારણ કે આપણી પાસે જે આવક આવે છે એ રોજનું રોજ ખાવા માટેની હોય છે.
સાચી વાત છે અને જે લોકો અમીર છે એ લોકો બહુ અમીર બનતા જાય છે અને જે લોકો બિચારા ગરીબ છે એ લોકો ગરીબ જ રહે છે એ લોકોને કઈ મળતું જ નથી એવું થાય છે.
સાચી વાત છે અને હવે આપણેે ભણવાની સાથે કેટલું બધું કરી શકીએ એમ
બરાબર તમે જોડે કરો છો એમને
હા.
બરાબર અને ખર્ચા મને પણ ખ્યાલ છે હું પણ કરું છું ને તો એ આપડે વિચાર રાખી હોય ને કે અચ્છા આટલા આવશે તહીયા વાપરીશું આટલા આવશે તહીંયા વાપરીશું પણ પછી પૈસા આવે એટલે હાથમાં ક્યાં છૂટી જાય ને સમજણ જ નથી પડતી એમ
કે જ્યાં રોજ ન જીવન આખા મહિનાનું જીવન ગુજારવું છે ને એના માટે છેલ્લા પાંચ દિવસ પણ વિચારવા વિચારવું પડે કે હવે ક્યાંથી પૈસા ભેગા કરીશું એમાં બચત ની તો કે વાત જ કરવી આપે લોકોની જેમ બચત તો ક્યાં જ કરવાના ઘણા લોકો પાસે કાળું ધન એટલું બધું હોય છે કે એ લોકોને બેંક ના ખાતા ભરેલા હોય છે ઘર પણ એટલા ભરેલા હોય છે તો એ લોકોને ધન છુપાવવું પડે છે અને આપણા જીવાનનો પ્રશ્ન એ છે કે ધન લાવું ક્યાંથી.
એ સાચી વાત છે હા એ તો તમારી સો ટકાની સાચી વાત છે અને પાછું એ લોકો જે છે પૈસાનો ઉપયોગ બી એ રીતે કરે કે પછી એની જોડે પાછા પૈસા આવે બ્લેક નું પછી વધારે બ્લેક કરે એવું કરે
અર્થતંત્ર વ્યવસ્થા ા આપણી ભારતની ક્યાં છે કે જેને કાળું ધન નથી દેખાતું પણ આપણે જો કંઈક વધારે આપણે કોઈક યુપીએ લિમિટ આવી ગઈ હોય તો આપણા પર તરત સવાલ ઉઠે છે પણ જ્યાં કરોડો કરોડો નું કાળુ ધન છે ત્યાં કોઈ સવાલ નહીં ઉઠતા
હા એ તો સાચી વાત છે તમારી સાચી વાત છે ખરેખરની અને જે જે કાળું ધન જે છે આ જે અમીરો એ કરે છે કયું ધન આપડે ટેક્સમાં ભરેલું આપડું ધન.
હા ને ઘણી વાર કેવું હોય છે. કે લોકોને ટેક્સ ના ભરવો પડે એટલા ટકા વધારે ટેક્સ ના ભરવો પડે ને એટલે લોકો આવક ઓછી બતાવે છે. અને બાકીનું પછી છે ને જમાખોરી કરે છે.
હમ ખરેખર એમની આવક તો પછી વધારે હોય છે ને
હમ અને આપણા જેવા જે પ્રામાણિક માણસો છે ને એ એક બધો રૂપિયો બતાવે છે ને ટેક્સ નથી ભરવા કેપેબલ ને તો પણ ભરીયે છે.
જે સમજદાર અને પ્રામાણિક આ દેશની અંદર જે સમજદાર અને પ્રામાણિક છે એ જ વધારે રિબાય છે એવું છે. અને જે વિચારી વિચારીને કરે છે બધું એ તો બિચારું અને એક તમે બહારના દેશમાં જોશો ને તો કેવું હશે કે એક વ્યક્તિનું જે આખા ઘરની અંદર એવું નહી કે આખા કુટુંબ એક વ્યક્તિનું જે જીવન સ્તર હશે એ ખૂબ ઊંચું આવેલું છે અને પ્રાથમિક જરૂરિયાત થી માંને છેક સુધી કે ભણતરથી માંડીને એમના જોવાની એમના ઘડપણ સુધી સરકાર એમની જોડે હોય અને ઘરડા જે લોકો હોય એ લોકોને તો કેટલો આદર માન સન્માન એ લોકો માટે કેવી કેવી યોજનાઓ હોય એમના જ પૈસા લોકોને ક ચિં હોય અને આપણે અહિયાં તો ઘરડાઓ ન છોડો બાળકો જે મધ્યમ વર્ગના જે યુવાનો છે એ લોકો અને બેરોજગારી ના કારણે તો જે નુકસાન થાય છે અને કેટલા સારા સારા એવા ભણી ના લોકો બેરોજગાર બેઠા છે. તોવે એ લોકો જે બેરોજગાર બેઠા હોય તો બિચારા જે એમના સિવાયનો જે વર્ગ છે એમને ક્યાં જવું એ શું કરે એવું થઈ જાય પછી એમના સવાલ
સાચી વાત છે અને હવે ક્યાંથી રૂપિયો ચલો અને પાછી સામે આપડા જેવા લોકોની સીટો પણ નથી અનામત સીટો પણ એટલી નથી કે આપણને સારી જોબ મળી જાય આપણે કેટલા બધી મહેનત કરીને કેટલા બધા વધારે માર્ક્સ લાવવા પડે છે ત્યારે આપણને સીટું મળલા છે અને તમે જોશો ને તો ત્યાં ફી પણ કેટલી બધી ભરવાની હોય છે જે આપડા ગજવાની વાત જ નથી.
હ બરાબર સાચી વાત છે સાચી વાત છે.
અને ઘણી વાર તો હ્યા સોના ચાંદીના વધારે ભાવ વધતા ગયા છે તો કાલે સવારે મારા ભયના લગ્ન લેવાના આવશે ત્યારે એક તો આપણા સમાજ ઊંચો છે એટલે આપણા સમાજમાં તો દસ તોલા, બાર તોલા, પંદર તોલા તો ઓછામાં ઓછા આપણે આવનાર દેવા જ પડે એ નિયમ જે છે સમાજ નો ઘડેલો એની સામે તો આપણે કાયર છીએ જ. અને આ ઉપર થી વધતો સોના ચાંદી નો ભાવ હવે એમાંથી લેવું તો લેવું સામાન્ય માણસ લેશે કેમનું.
બરાબર છે. સાચી વાત છે. અને આવું બધું થાય ને એટલે પછી એક તો બચત ના થઈ શકે બચત ના થઈ શકે એટલે ભવિષ્યનું શું છે એ કઈ સમજાય નહી. હવે ભવિષ્ય જો આપણેે આપણેે આપણે વર્તમાનમાં કામ કેમ કરતા હોય આપણું ભવિષ્ય સાચવવા માટે પણ હવે ભવિષ્ય જ ના સાચવાય તો પછી વર્તમાનની કમાણી નો અર્થ શું અને પછી ચિંતામાં ચિંતામાં આપણી ફિઝિકલ જે શારીરિક જે આપણું સ્વાસ્થ્ય એની સાથે માનસિક સ્વસ્થ પણ દરજ દરરોજ આપડે રીબાતા જઈએ. આપ વિચારતા જ રહીએ એમ કે ક્યાં બચાવવા, ક્યાં જવા દેવા અમુક વાર તો જરૂરિયાતની વસ્તુ જ લેવાનું રહી જાય એવું થાય.
સાચી વાત છે ને ઘણી વાર તો માણસ કંટાળી જાય કે ડિપ્રેશનમાં આવી જાય કે કેવી રીતે ભેગું કરું. કોઈ ગાડાની જેમ કામ કરે ને તો પણ ભેગું નથી એવું
સાચી વાત છે. સાચી વાત છે. સારું હવે મેં છે ને હમણે હવે કઈક રસ્તો કાઢી એવી વિચારીએ શું કરીશું શું નહી હવે ખર્ચા થોડાક. આપણેે સંતુલિત તો કરવા પડશે કઈ તો કરવું પડશે.
અરે ઘણી બધી ઈચ્છા મારીને આપણે ઘણી બધી આપણને જોઈતી વસ્તુ છે ને આપણે નથી લેતા.
હા એ તો સાચી વાત છે.
તો હવે ક્યાં સુધી મન મારવાનું આપણેે.
હા હવે કંઈક તો રસ્તો કાઢવો પડશે ને શું કરીશું.
હા કઈ નઈ કઈક સારી એવી નોકરી હોય. સારા પગારની તો મને જણાવજો.
હા હા પાક્કો પાક્કો હેને. હા, મળીએ મળીએ.